બોલો હા.
હલો
હા બોલો.
શું કરો છો.
તારે અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે તારે અહિયાં
આયો આયો નેટવર્ક આયો મારે.
અહ્યા તો ફૂલ છે
વરસાદ પોણી ઘણાંય હે ના ના અ ભાઈ દર્શન કે જે પોણી પીવા હા હલો
એવ શણવાલતા કોયે
અધી ઘરે નથી ગ્યા
ના અવે હવારના વેલા ઉપડીશુ
તો એમ વચ્ચે રોકાઈ જાય અચાનક
બસે હવા નવારા બહરાઈ ગયા હોય
બરાબર બરાબર હારું કયુઁ તમે એ ટ્રેન માં નેકળી જા રાત નો
એવું છે એમ
આદ તો ટ્ર્રેન વંદે ભારત વંદે ભારત ચાર ચાર ત્રણ ત્રણ કલાક મોડે બતે પાલઘર બોઈસર વિરાર કેલવે
ચ
પોનેના ફૂલ ભરેલાશે
ઓ હો હો
હા અયા વાપીમાં બેહાડીયો વલસાડમાં ચાર ગાડી ઉમરગામમાં બે ગાડી ખાલી પ્લેટફોર્મ એક ખાલી બે ત્રણ બે ત્રણ બધી ગાડીઓ ઊભી. સંજાણમાં અવે ત્રણ ગાડી ઉભી. બધી ગાડીઓ અત્યારે કેન્સલ થઇ જાય એમાં તો રિક્ષા એમાય ઘરે કોલેજથી
ઓહોહો એટલો બધો વરસાદ પડ્યો કે
હા
કેટલો વરસાદ પડ્યો હે?
વરસાદ પાલઘર બાજુ ખુબ વરસાદ થાય.
ઓહો.
આ બાજુ વરસાદ ખુબ છે આજે હમણાં ફૂલ ચાલુ છે પવન બીજો ફૂલ ચાલુ.
ઓ હમણાં અહિયાં રણા ન ફોન આવ ત કે વાવળ દોડું ફાલું છે.
હ આ બાત તો ખુબ હેડે હવે.
હમ હમ.
હ આજ તો ટ્રેન રાત ના લોકશકતીને એવું ખબર નહી કેન્સલ હશે.
તો તો કાલે આવ્યા ન હોત તો તમે મજા કરો મારા બે ત્રણ દિવસ ટ્રેન ના જલ્દી સેટિંગ ના થાય.
અગ હમ દશામ દીા દિશાના બીૂલ દાખવ પતા લગરને પ હ અવાજ કેમ કપાય. એ તો ફોન હતી હત
એ ના
યારે આવે નીર પોયયાય
બાર વાગ સુધી વાપી નથી આવી.
હમ.